હલો.
હલો.
હા અવાજ આવે છે મારો?
હા આવ છ.
હા શું કરો છો મજામાં?
બસ એકદમ મજામાં.
હ હા તો ચાલો ને આજે એક મસ્ત આપણે રસપ્રદ વિષય પર વાત કરીએ મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું આમ સંતુલન.
હા, આ તો બહુ સરસ વિષય છે ને આજે તો મોબાઈલ નોટિફિકેશન વગરનો દિવસ એકદમ કલ્પાઓ પણ મુશ્કેલ છે.
બિલકુલ અને સાચું હા. સવારે આંખ ખુલે, એટલે પહેલું જ કામ મોબાઈલ ચેક કરવાનું થઈ ગયું છે આજકાલ તો.
હા અને ઘણા લોકો અલાર્મ બંધ કરતા કરતા સોશિયલ મીડિયા પણ જોઈ લે છે.
એ જ ને અને મને લાગે છે ને કે આદથી દિવસની શરૂઆત શાંતિ રીતે થતી નથી.
હમ બિલકુલ સવાર જ કોઈ નેગેટિવ ન્યૂઝ જોઈ જઈએ તો મૂડ પર અસર થઈ જાય છે.
બિલકુલ, અને કેટલીક વાર તો કોઈ મેસેજ પણ એટલો અર્જન્ટ નથી હોતો હ.
હા એકદમ સાચી વાત છે પણ નોટિફિકેશનની સાઉન્ડ આવે એટલે એકદમ ઉત્સુકતા જાગી જાય શરીરમાં.
બિલકુલ સાચી વાત કીધી હો તમે અને તમે કદી નોટિફિકેશન બધી એપમાં ઓન રાખો છો?
હ હું તો કદી ઓન નહી રાખતો પેલા રાખતો તો હતો, પણ હવે ઘણી બંધ કરી દીધી છે.
તો તેનો શું ફરક પડ્યો થોડો જણાવશો મન?
એમાં તોમને ફરક પડ્યો કે ધ્યાન બધું કેન્દ્રિત રહે છે ને કામ કરતા વખત વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું.
બિલકુલ સાચી વાત હો તમારી તો અને આ બહુ સારી વાત તમે કીધી મને ને હું પણ આમ નોટ કરું છું કે નોટિફિકેશન આવે. ત્યારે એકદમ આપણું ધ્યાન તૂટી જ જાય છે, તે બહુ ખોટી વાત છે.
હા અને ખાસ કરીને જયારે આપડે ઈન્ફોટેક કામ કરતા હોય ને ત્યારે બહુ એવું થાય છે.
બિલકુલ, તમે કદી સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો?
અ હા સવાર અને સાંજ થોડો સમય આપી દઉં.
બિલકુલ. તો દિવસભર ચેક નથી કરતા તો તમે કઈ નોટિફિકેશન કઈક કઈ મેસેજ આવે તો, કામ ના.
ના ભાઈ ના, અમુક વાર જરૂર હોય તો કરી લવ.
હા એ બી છે હો. આમ આજે બી ઘણા લોકો ને ફોમો પણ હોય છે આનો હ
હા. એટલે તેમાં કેવાય કે ફિયર ઓમ મિસિંગ આઉટ જે
યા
લાગે કે કઈક અપડેટ ચૂકી ના જાય.
એજ ને. અને પણ દરેક અપડેટ જાણવાનું એ જરૂરી હોય છે તમ થોડું તમારું શું કહેવું છે?
બિલકુલ નહી. ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ વેલ્યુ ધરાવતીજ નહીં.
એજ અને મને તો એક વાત આમ રસપ્રદ લાગે છે કે પહેલાં લોકો ઘણી આમ કેહેવાય ને કે આમ ઘણી જોઈને આમ સમય ચતા હતા. પણ હવે તો મોબાઈલ ખોલે એટલે નોટિફિકેશનમાં જ આમ આઈ જાય છે ટાઈમ.
હા આ. બઉ ખતરનાક વાત કરી ને આ તો મારા સાથે રોજ થઈ જાય છે આઉં.
એજ ને અને મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે અને પછી તો દસ મિનિટ સોશિયલ મીડિયાને જ અપાઈ જાય છે ખબર જ નથી પડતી કે કેમનું આ થાય છે આવું.
એ જ યાર અને પછી યાદ આવે કે હું તો બીજું કામ કરવા આવ્યો હતો.
હ. બિલકુલ અરે નોટિફિકેશન છે ને સ્ટ્રેસ પણ વધારે છે એમ લાગે છે મને. તો તમને શું લાગે છે?
હા, ખાસ કરીને ઓફિસ ગ્રુપ ઈમેલ અને સોશિયલ મીડિયા સાથે
બિલકુલ હરે કેટલીક વાર તો મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેવો જોઈએ.
હા હું રાત્રે સાયલેન્ટ મોડમાં રાખું છું.
એનાથી ઊંઘમાં શું ફરક પડ્યો તમને?
બઉ પેલા રાત્રે પણ સાઉન્ડ આવે એટલે આંખ ખુલી જતી તી હવે નહી ખુલતી.
હમ્મ અને આ કહેવાય છે કે આજે પણ સ્લીપ ક્વોલિટી પણ આમ મોબાઈલ ને મોબાઈલ થી પ્રભાવિત થાય છે ને.
હા, લોકો સુતા પેલા સુધી સ્ક્રીન જોતા હોય છે.
બિલકુલ ને બ્લુ બ્લુ લાઈટ વિશે પણ આમ મેં ઘણું સાંભળ્યું છે થોડું મને જણાવશો? તાર તમે.
હા, મુખ્ય મૂડો છે એ છે કે મગજ ને આરામ મલતો નહી બ્લુ લાઈટ દ્વારાથી.
ઓહો અને સુતા પહેલા પુસ્તક વાંચવું આમ વધુ સારું લાગે છે તમને શું લાગે? એટલે વાંચવું જોઈએ તમારે કે ના વાંચવું જોએ?
પુસ્તક હા વાંચવી જોઈએ અથવા હલકા મ્યુઝિક બી સાંભળવા જોઈએ.
સરસ અને શું તમને ડિજિટલ ડિટ ઓક્સ વિશે સાંભળ્યું છે કદી?
હા, એક દિવસ અથવા કેટલાક કલાક મોબાઈલથી દૂર રહેવું જોઈએ તેજ.
તો તમે ક્યારેક કર્યું છે આવું, ટ્રાય?
હા, એક રવિવારે સોશિયલ મીડિયા બંધ રાખ્યુંતું.
પછી તમને કેવું લાગેલું?
શરૂઆતમાં અજીબ લાગ્યું પણ પછી તો એકદમ શાંતિ લાગી.
પછી તો તમે શું કામ કર્યું એ દિવસે, થોડું જણાવશો? હમ્મ.
એ દિવસે મે ફેમિલી સાથે સમય વિતાવ્યો પછી થોડું વાંચી નાખ્યું અને થોડું વોક કરી નાખ્યું.
શું વાત છે અને આ બધું છે ને મોબાઈલ વગર પણ આમ થઈ શકે છે હા, એ યાદ તમે સારું કરાવ્યું મને તો.
હા બિલકુલ ને કેટલીક વાર ટેકનોલોજીની બહાર પણ એક દુનિયા છે, ખબર તમને?
ઓહો બાર બિલકુલ સાચી વાત છે હા તમારી અને બાળકો પર આમ નોટિફિકેશન કલ્ચરની શું અસર પડે એ પણ જણાઈદો મને
મને લાગે છે કે ધ્યાન ઓછું થઈ જાય છે આ બાળકોનું
અને પેશન્ટ પણ આ પણ ઓછી થતી હોય એમ નહી લાગતું તમને એમ તેમની અંદરની
હા, પેશન્સ તો ખુબજ ઓછું થઈ જાય છે હા અને અહ બધું ઇન્સ્ટન્ટ જોઈએ એ લોકોને
એજ તો પછી પેરેન્ટ્સે શું કરવું જોઈએ?
પેરેન્ટસ તો અવે, પેલા તો પોતે એક્ઝામ
શું વાત છે. કમ્પ્લીટ કરી તમે અને બાળકો કરતાં છે ને મોટા વધુ મોબાઈલ વાપરતા હોય છે હો.
હા અને બહુ સાચી વાત કરી તમે, ને ફેમિલી ટાઈમમાં મોબાઈલ સાઈડ પર મૂકી દેવો જોઈએ.
બિલકુલ અને ડિનર વખતે તો ખાસ.
હા અને એનાથી વાતચીત વધે છે.
બિલકુલ અને નોટિફિકેશન બંધ કરવાની આમ સૌ થી સારી રીત કઈ હોય થોડું એ પણ જણાઈલો મને?
હા, જે એપ જરૂરી નહી એની નોટિફિકેશન ઓફ કરી દેવાની સરલ છે.
સરસ અને ઇમરજન્સી કોન્ટેક માટે સાઉન્ડ રાખી શકાય ને નઈ?
બિલકુલ, સંતુલન એ મુખ્ય મુદ્દો છે.
એજ અને ટેકનોલોજીની વિરુદ્ધ નથી પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો એ ખુબજ આમ જરૂરી છે, હા.
હા, મોબાઈલ આપડા માટે છે, આપડા મોબાઈલ માટે નહી.
એજ તમે ખુબજ આમ સુંદર આમ લાઈન તમે કઈ મને હા.
હા અને માનસિક શાંતિ મળે થોડો સમય નોટિફિકેશન ફ્રી રહેવું પણ જરૂરી છે.
હું, હું પણ હવે રોજ આમ થોડો સમય મોબાઈલથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરીશું.
હોવ કરો કરો. અને હું પણ અને નાના ફેરફારોથી મોટો ફળ મળશે એક દિવસ.
બિલકુલ અને પેલા તો છે ને, આપડે ધ્યાન જ હતું, કે કેટલો સમય મોબાઈલ પર જાય છે. પણ પછી છે ને, આમ એવું લાગ્યું ને, કે આમ હા ક્યાં મોબાઈલ થી આપડે સમય બહુ જ આપણેે બગાડ થાય છે. બરાબર.
એકદમ સાચી વાત કઈ તમેને આ
હમ.
એક દિવસ લગભગ પાંચ છો કલાક મોબાઈલ પર વિતા હોય, લોકો
ઓહો, એટલો બધો?
આજ ને અને એમાંથી અધો સમય તો સોશિયલ મીડિયામાં જ જતો રહે.
પછી શું કર્યા આમ ફેરફાર શું કર્યો તમે?
મેં તો બઉ બધી એપમાં ડેલી લિમિટ મૂકી દીધી.
એ કેવી રીતે કામ કરે એમ?
એ ઓછા સમયમાં ઓછું યાદ તો આપે છે, કે હવે બહુ થઈ ગયો‌.
એટલે લિમિટ આમ સેટ તમે કરી રાખી છે, સરસ અને મને લાગે છે ને, કે નો નોટીફિકેશન એક આમ પ્રકારનું વ્યસન પણ બની ગયું છે.
હા, એનુ વ્યસન લાંબા સમય માટે હાનિકારક છે, કોઈ મેસેજ ના આવ્યો હોય, તો પણ લોકો મોબાઈલ ચેક કરતા હોય, કે આવ્યો કે ના આવ્યો.
બિલકુલ સાચી વાત છે ને, આજના વિષય પર મને તમારી જોડ ચર્ચા કરીને ખુબ જ આમ મજા આવી ગેય, આપડે ચોક્કસ બીજી વાર કોઈક સારા વિષય પર વાત કરીશું, બલે
હા, જય માાર
જય મહારાજ.